હલો હા શું કરો છો ભાઈ.
કઈ નઈ આમ બેઠો છુ ઘરે આવીઈને તમે શું કરો ભાઈ.
કઈ નઈ હું બી હવે કર્યા નોકરી થી હવે ગવર્મેન્ટની તૈયારી ચાલુ કરીએે. તો બસ એર લઈન બી આવવું હોય હા.
એવું એમ તમે ગવર્મેન્ટની તૈયારી ચાલુ કરી?
હા જુઓ ને સાઈડમાં કરી છે થોડી થોડી.
હ. સારી બાબત છે તમે કઈ એક્ઝામની પ્રિપેરેશન કરો છો તો.
અત્યારે એવું સ્પેસિફિક નથી કર્યું કેમ કે. બધામાં સિલેબસ એક જ જેવો આવતો હોય છે અત્યારે. મનમાં તો એવું બેંકિંગ નું રાખ્યુ છે.
હમ અચ્છા. પણ તમે કો એ વાત તો ખોટી છે કે બધામાં સિલેબસ એક જ આવે છે એમ હા એટલે જુઓ ને તમારે જો આ બેંક ની એક્ઝામ આપવાની હોય. તે એમાં હમણાં જ આઈબીપીએસ પીઓ ની ભરતી આવી છે. તો તમે ભરી ભરી શકો અને જુઓ ને એમાં સિલેબસ મેથ્સ રીઝનિંગ અને ઈંગ્લિશ છે ખાલી. અને જોડે ટેક્સનુ ટાઈમિંગ જેવું બી છે કદાચ અને જુઓ ને જીએસબી છે જનરલ સ્ટડી એમાં સિમ્પલ એવું બેંક નું ને એવું બધું પૂછાય છે જનરલ
એ મેં મતલબ ચાલુ કરી હતી આરબીઆઈ ની અસિસ્ટન્ટની ભરતી આવી ને ત્યારે ચાલુ કરી હતી મેં એક આદ દોઢ મહિનો થઈ ગયો અને તૈયારી કરતા કરતા
અચ્છા તો બી આમ કેટલા કલાક તમે વાંચો છો?
હવે જોવો ને ભાઈ જોબ સાથે હોય એટલે કેવું તમે એકાદ બે કલાક નીકાળી શકો.
હા પણ હવે થોડુંક જોડે હવે એક્ઝામની એક્ઝામ ફોર્મ બી આઈ ગયા એની ડેટ બી આઈ ગઈ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં તો અવાજ થોડોક ટાઈમ વધારજો આઈબીપીએસ પીઓ માટેની
હા એ તો છે ટાઈમ વધારમાં તો કેવું હતું. કે હું અત્યારે એવું વિચાર્યો હતો કે જોબ છોડી દઉં છું આ મહિના અને ઉપર ગવર્મેન્ટની તૈયારી કરું કેવો આઈડિયા છે એ
હા એવું બી ચાલે કે તમે આખો અત્યારે એક બે મહિનો મહિના માટે છોડી દો અને પછી એની ગવર્મેન્ટની તૈયારી કરો તો આમ રિઝલ્ટ એવું ઊંચું તો આવે તમારામાં ફરક પડે ને સારું એવું રિઝલ્ટ તો આવે
એનું કઈ મતલબ એવું થાય કે હું પણ મારા સાથે એવું કિસ્સો બની શકે
કેવો કિસ્સો?
મતલબ જેમ કે લોકો તૈયારી કરતા હોય પણ મતલબ એ લાગ ગતા હોતા નથી એમ
હા એ તો પછી એવું થાય કે તમે કેટલું કેટલાક કલાક વાંચો છો અને પાછું તમને કેટલા કલાક વાંચી કેટલું યાદ રહે છે? તમને અમુક લોકો હોય કે જુઓને વાંચ્યા અને બે ત્રણ કલાક સળંગ અને એ બી કમ્પ્લીટ યાદ રહે અમુક બે ત્રણ કલાક વાંચે થોડુંક વાંચે એમ એટલે એવી રીતે હોય તો પોત પોતાની પેલી કેપેસિટી જેટલી હોય કે ભાઈ મને આટલું યાદ રે આટલા કલાકમાં અને આટલા ટાઈમ સુધી યાદ રે અમુક હોય કે વીકમાં ભૂલી જાય અમુક એક દિવસમાં ભી ભૂલી જાય અને અમુક છે તે છ મહિના સુધી બી યાદ રહે.
હા એવી વાત સાચી તમારી પણ બીજો એક મે બીજો એક પોઈન્ટ નોટિસ કર્યો. તો ઘણા છોકરાઓ તૈયારી કરવા વાળા કેવી રીતે થાય તમારે કે હવે મહિના પછી જે એક્ઝામ આવે છે એનો સિલેબસ લઈને બેહી ગિયા પછી એ એક્ઝામ આલી પછી જે મહિના પ ર કે પંદર દિવસ પછી બીજી એક્ઝામ આવે લે અલગ અલગ તે રીતે તૈયારી કરતા હોય આવી રીતે તો એ તો મ મારા હિસાબથી તો યોગ્ય મને લાગતું નથી તમારું શું કેવું કે એવી રીતે કરાય ખરુ
ના એવું તો ના કરાય અ કે તમે આવી આ એક્ઝામ છતા આનો સિલેબસ લઈને બેઠા આ એક્ઝામ જ ત આનો એમાં ત અમુકમાં સિલેબસ સેમ હોય જેમ કે જુઓ ને આપડે જીપીએસસી છે. ત જીપીએસસી નું પેલું જ જનરલ નું પેપર હોય, એમાં તો સેમ હોય પણ જયારે તમે અ કોઈ સબ્જેક્ટ કોર સબ્જેક્ટ ન હોય, પાછી જીપીએસસીમાં એમાં પેલા તો કરવાનું જ જોડે કોર સબ્જેક્ટ ની બી તૈયારી કરવા એટલે અલગ પડે અને પાછું, તમે જીએસ જી ટ્રિપલ એસ બી છે. તેનું બી અલગ હોય છે. આપડે અ સિલેબસ અને પાછું એમાંય પાછું ગૌણ સેવા પંચાયત છે. તો આ ન બી અલણ એટલે ત્રણ એક્ઝામ થઈ, તો ત્રણેવ નો થોડો ફેરક તો પડે ને એવું એમ એટલે તમે ત્રણેય બાજુ પગ મુૂકવા જાવ તે એક બાજુ એ ક મેળ ના પડે એવું થાય, છેલ્લે
હા એ વાત તમારી સાચી જે બી હોય, એક સેક્ટર ડીન ચાલો ને તમે ભલે ભરતીઓ થોડા ટાઈમ પછી આવે પણ તમને ફરજ દેખાય એક્ઝામ આપો ત્યારે.
હા, એટલે ફરક દેખાય એટલે પેલા જે અડધા તો પબ્લિક કેવી હોય કે આપડે કઈએ કોમ્પિટશન છે, કોમ્પિટિશન તો છે. પણ તમે કહો કે સો જણા લેવાના એમાં લાખ જણા ભરે તો કઈ લાખે લાખ તૈયારી ના કરતા હોય એમાં પચાસ સાયીઠ હજાર, તો આવી રીતે કે એમનેમ ભરીએે કે અમુક ટાઈમ બી ના મળતો હોય ને ભર દીધું કે લાવ ગવર્મેન્ટ છે. હાલ દઈએ પૈસા તો પાછા આવવાના જ છે ને આપ્યા પછી એટલે ક એવી રીતે ભર દે અને અમુક જે હોય કે અમને સિલેબસ અડધો થીયો હોય કે પછી તૈયારી ઠીક હોય ના હોય, કે એવું બધું હોય એટલે તમારે માંડ વીસ થી પચીસ હજાર વચ્ચે ય આમ કોમ્પિટિશન તો હોય, એમ
હા એ તો છે. જેમ કે હમણાં પેલી કોન ટેબલની એક્ઝામ આઇલે તો લોકો ઉત્સાહિત થઈ ગયા હતા, કે ફોર્મ ભરીએ ભરી સાજે દોડ દોડીએ અને બધું મતલબ મારા ગામડામાં જ ઘણા લોકોએ ફોર્મ ભરી દીધા હતા. પણ અમુક લોકો તો લાગી ગયા તા જયારે અમુક લોકો કેવું કે ટાઈમ માટે તો વાંચે ના વાંચે એવું અને પછી. જયારે ટાઈમ આવે ને એઝામ આલ મતલબ દો પેલા દોડ હોય ને એમાં તો અમુક લોકો તો દોડવા જ નતા ગયા એમનો કે હવે કે કંટાળો આવે અરે મેં કીધું તો પછી મેં કીધું કે ભઈ તમે એટ ટાઈમે તો એમ કતા કે આવ ઉખાડી લઉં તે કરી લઉ અત્યાર સુું થયું કે હવે, કે કંટાળવા તો એ પાછું તમારું વર્તન સારું ના કહેવાય એવી રીતે
હા એ તો છે કે લોકો આવું ફોર્મ ભરી દે કે મઇ મારે આપવા જવું છે. આપ્યું છે આ એક્ઝામ પણ છેલ્લે પછી એમ કે હવે દોડવામાં કંટાળો આવે કે પછી વાંચવાનો કંટાળો એટલે પછી મૂકી દે કે નહી, કરવું હવે કશું કે આપડે અત્યારે જે આપડા કમ્ફર્ટ ઝોનમાં જઈએ તો બરોબર છે. અત્યારે શું આપડે લેવા દેવા છે. આ બધાથી ટાઈમ આવશેો તારા કાર શું આવું તો
હા, એજ તમે શું કરો છો અત્યારમાં?
અત્યારે તો હું જીપીએસસી જી તિપલ એસ બીની એક્ઝામ ની તૈયારી કરું છું
તમે તો ખાસ કથી કરતા હશો ને
ના ના હમણાં થી જ ચાલુ કરી આપ એક મહિનો કે પંદર વીસ દિવસની ઉજ્યું હશે વીસ પચીસ
અચ્છા મતલબ આપણેેી એને એક સાથે જેવું કર્યું એમ કોને
હા એવું જ.
તો તને કોઈ એક્ઝામ આપી ખરી?
હ આપીને જુઓ ને એક આરઆરબી ની આપી એક હ જીપીએસસી ની આપી. અને એના પેલા જયારે કોલેજ કરતો હતો એ વખતે એક બે એક્ઝામ આપી હતી
હમ્મ એ હ હને આપેલા હા તો જોુવાના પેલા તો એમને જ જયારે કોલેજમાં હતા સ વગર અપિતી તો અમે એમ જ ક્યા જઈએ છીએ પેપર હાલવા જ જઈએ છીએ અમને ટુક્કા મારી નાઈ જશું એટલે એવું કઈક પ્રેશર કે એવું કશું હત નહી એટલે આમ માક્સ બી જુઓ ના સો માંથી ત્રીસ આ માઇનસ આપ અને એકમાં બસો માંથી ચાળસ માઇનસ એવું થયું
બે તરણ આપી હતી પણ મારે કેવું કે મે મતલબ તૈયારી કરી હતી તો મતલબ સારો એવો અનુભવ રહ્યો અને ક્વેશ્ચન સોલ્વ થતા હતા હવે એવું થાય કે ભાઈ આપડે ક્વેશ્ન સોલ્વ થતા હોય ને આપડે તો આપડણે મેન્ટલી થોડું વિચારીએ કે ના ભાઈ ક્વન સોલ્વ થાય છે વધારે તૈયારી કરીશ તો થોડું વધારે જવાબ આપી શકીશ સારી રીતે
હા એ તો છે એટલે તમારે જો હ એક્ઝામ આપો તમે સો એમસીક્યુ છે સાઈઠ મિનિટ માં સોલ્વ કરવાના જો તમે આમાં તમને અમુક આવડતા હોય ને તો તમને આમ પોઝિટિવ એનર્જી આવે કે તમારાથી સો થશે આ એમસી બીજા બી અને જો તમને ના આવડતા હોય ને તો તમે એમાંને એમાં ઘૂચવાઈ જાાવ અને પછી મેન્ટલી ડિપ્રેસ થઈ જાવ કે મે આટલી બધી મહેનત કરી આ એક્ઝામ પાછળ પણ મને આવડતું નહી એમ કરીને તમને જે આવડતા હોય પછી ના કે જે તમે સરખી રીતે વિચારીને ટી કરી લો અને આ જે અત્યારે એક બે સીટી ઉપર ફોકસ રાખીને જે ટાઈમ બગાડો એના કરતા જે આવડતો હોય એના ઉપર ફોકસ રાખી તમે કરો તો તમે સિલેક્ટ બી થઈ શકો પણ આપડે કેવું કે મેન્ટલી ડિપ્રેસ થઈ જાય આ ત્રણ ચાર જેવા ના આવડતા હોય ને તું બી
હા એ વાત સાચી અને બીજી એક વસ્તુ કે આપડે અત્યારે તૈયારી કરીએ ને એના કરતા કોલેજ ટાઈમમાં કરી હોય ને તો આપડા જોડે ચાર વર્ષ હોય તો શું આપડે જીપીએસસી બી ક્રેક કરવી હોય તો એક વાર કરી શકીએ પણ અત્યારે કેવું થાય કે ભાઈ તમારે છ મહિનામાં નોકરી લાગવું પડે કેમ કે એક ઉંમર પછી તમે ઘરે બેઠા રહ્યો, એટલે સારા ના લાગો.
હ. હા, એ તો છે, પણ આમ જોઈએ ને તો એક થી બે વર્ષની આમ થોડોક ટાઈમ તો જોઈએ. તમારે એક્ઝામ માટે પ્રિપરેશન માટે
કેમકે કોલેજમાં આપડે ભણતા હોતા નથી, એટલે એક્ઝામની પ્રિપેરેશન કરીએ.
હા, પણ એ વખતે આપડે એમ કે ચીલ મારીએ છીએ એમ.
હા, એ તો છે. પણ હા, ચલો મલીએ તો.
હા.